હ શું કર્યું તમે
ક ના હું કઈ નઈ હું તો એમાં જ બેસેલી હતી અને છોટા ભીમ જોતી હતી
ઓહ અચ્છા તોમે કટ જો હમ ફ
કારણ કે મને ગમે છે છોટા ભ પેલા હમણાં એ નવા નવા જે ભાગો આવે છે ને તેમાં એટલા મજા એટલી મજા નથી આવતી પણ જયારે જૂના ભાગો આવે છે ને ત્યારે હું જો લઉ છું
ઓ અ સેમ હું પણ જો જોઉ છે બે ત્રણ કાર્ટૂન જોું એક તો છોટા બેેમ હા તો એજ મુંકીવ કે હું પણ જોઉ કાર્ટૂન પણ બહ વધારે કાર્ટૂન જોઉ તું અમારા સાઈડમાં કીતી છ
અચ્છા તો તમને એમ છોટાભાઈ બધા નાના નાના એપિસોડ જે આવે તેમાંથી ક િસોડ વધારે ગમે છે
અ તેમાંથી છે ને મને પેલું ખબર પેલું ફન્સી ડ્રેસ કોમ્પિટિશન વાળું હતો
હા હા ફેન્સી ડ્રેસ કોમ્પિટશન જેમાં પેલા અંકલ બારથી આવે પંજાબી
ના ના એ વાળો નઈ જેમાં છોટાભેમ લોકો શેર વાઘ એ બધું બનતા
અચ્છા એ ફેન્સી ડ્રેસ થીમ તો એ તો થર્ટી ફર્સ્ટ નું હતું ને
ઓ હા હા્છા તેજ અને ઉપરથી એમાં કીચક લોકો છે છે એ લોકો બી સેમ એવા જ
હા પહેલવાનપુર વાળા અને ઢોલપુર વાળા બંને સેમ આઉટફિટ એટલે કપડા હતા
હા અને કેટલો પેલામાં ગોલમાલ જેવું થઇ ગયું હતું
હા કેમ કે એ લોકો એકબીજાને મારવાનો વિચાર કર્યો હતો તો તેમાં રાજુ અને એ પેલો જે નાનો હતો તેમાં એ બને સે એ લોકો એ જઈને ભીમને કે છે અને રાજુ જઈને પેલાને કહે છે એમ કરીને લોકોને ખબર પડી જાય છે
એજ અને પછી પેલું ફેશન ફેશન શો વાળું બી બહુ મસ્ત હતું જેમાં પંજાબી અંકલ આવેલા હતા
હા હા હા હા હા ખબર એમાં છૂટકી એ પણ લાાઈટિંગ વાળું ફ્રોક પહેને પહેરેલું પહેરેલું હતુ કેમ નાઇટી નુ ટ
હા હા
હા પછી ગરબા વાળા માં પણ મજા આવે ને એમ ગરબા માટે લોકો આવે જરાક નવો જ એપિસોડ છે પણ એમાં બી એમ સારું હતું એ પણ
હ આપું એક ગુજરાતી આંટી તે ડાંડિયા વેચતી હોયે પણ કોઈ ડાંડિયા લઈ તો છોટા ભીમ લોકો આવે પેલું ભીમ છૂટકી રાજુ એ લોકો આવ પછી એ લોકોને દાંડિયા એ શીખવે એના પછી દાંડિયા ફેમસ થઈ જાય ગોકુલ અ ઢોલકપુરમાં હા એજ પ્રખ્યાત થઈ છે પછી લોકો બી દાંડિયા રમે
હા પછી બીજા બધા અ પુરવાળા પણ આવે લોકોને ત્યાં
હા અને એક માર ફેવરેટ જ એપિસોડ છે બહુ જ છુંનો ની મેને એ એપિસોડ ખબર કયું છે પેલું અ દિવાળી વાળું
હા હા હા જેમાં પેલા ઢોલું બોલું જે હોય તે રાક્ષસો મજાક ઉડાવે કે આવા કેવા કપડાં પહેરેલા છે તારા પાસે કપડાં નથી પહેરવા માટે ફાટેલા કપડાં પહેર્યા છે એક સાઇડ છે ને એક સાઇડ છે શરમ નહી આવે તને એમ બધું કેઈ ને એને
હા હા એ એ જોડે
પેલા ભીમના પપ્પા આવેલા હોય
હા હા અ કોઈ પુસ્તક લઈ આવેલા હોય ખોદકામ માંથી અને તેના વજનથી પેલી રાક્ષસી લોકો આવી જાય
હા પછી મને એક હજુ ગમે છે બહુ જ ગમે છે એ હતું પેલું જેમાં આ બધી છોકરીઓને કો એમ પ્રતિસ્પર્ધા હોય છે તેમાં તો એ લોકો ઇન્દુઓને છૂટકીને પછી બોટકપુર પહેલવાનપુર બધા ની છોકરીઓ આવતી અને તે વચ્ચે પ્રતિસ્પર્ધા હોય ત્યારે એ લોકો એમ સ્વિમિંગ એટલે જે નદી હોય સુમિંગ પૂલ તેમાં એમ કૂદે એમ સ્ટાઇલ મારીને પંખી નુ પછી બેસી જાય સાધન માં એવી બધી રીતે
હા હા એ એપિસોડ તો મને પણ બહુ જ ગમે મને ખબર એક વાળું પણ એપિસોડ સારુ જેમાં ઇન્દુમતી બધા લોકો મેળામાં જાય ફરવા માટે અને ઇન્દુમતી જે છે એ એક પેલું ખબર કરતા હોય તેમાં એ જીતે જાયને ફસ્ટ પ્રાઈઝ એમાં ચોક મળીને પછી ચોકની ખાસિયત એ હોય કે કઈ પણ લખે તે એમ બધું ધું રિયલ માં થઈ જાય હા તે સાચું થઈ જાય એ એપિસોડ બી મસ્ત હતું
હા એ પણ મસ્ત હતુ ને એ પણ મસ્ત જેમાં શિવાની પહેલી વાર બતાવે તો ભીમ જાય એના ત્યાં ખાવા માટે પરોઠા સિવાની દા ધાબા એમ લખેલું હોય
માયા નગરી વાળો એ
ના માહેનગરી ન એમ બી પહેલી વાર પણ જાય જ છે ત્યારે જ જાય પહેલી વાર એલિયન વાળા માં જાય ને ધન્યવાદ
હ અચ્છા એવું છે હા અને ખબર પેલોું એક વેમ્પાયર આવતો એમાં
હા હા બેળિંદ મતીના રાત્રે એમ કોકના રાજમહેલ માં બીજા એ જ ને
હા હા કારગોન વાળું
હા હા હા હ
અને પછી હા કયો અને હા સરખીું મેં અને પછી ખબરમાં પેલા ઝંબી લોકો ના ઈલાકામાં એ લોકો જાય વાળુંી એપિસોડ હ સારું છે
એ તો મૂવી હતી ને
ના એક એપિસોડ હતો એમાં છે ને અ પેલા નામ હું રાજુ છે ને એને કોઈ ફોન મળી જાય તે કોલ કરે ને તો સભી લોકો ને કલ લાગે ભૂત લોકોને અને એ કે કેરી ડાવ હવે મેં જાગી ગય બીજા લોકોને બી ફોન કરે તે લોકો એમ જાગી જાય ને પછી એમ પારટી વાટી કરવા જાય એવું બધું હોય
હા મરે લાડદ મરે લાડતા જિંદા લોકો
હા એજ
હમ હ પછી તો બીજું પેલું આઈસ્ક્રીમ વાળું પણ મસ્ત લાગે બધા આઈસ્ક્રીમ ખાય એક પછી નકલી આઈસક્રીમ વાળો આવે
હા હા એ પણ અને ખબર ત પાણી બનાવવાની મશીન વાળું પણ હતું જે પાણી વેચતા જય્યારે એ લોકોને કણ દુષ્કાળ પડી ગયયો હતું ક્યારે
હા હા બરાબર એ પણ યાદ છે પછી એ પણ વધારે સારું છે ને જેમાં તેઓનું બાળ પણ બતાવે છે કે લોકો કેવી રીતે મળી રહ્યા હતા તેમાં છૂટકી પાછો બળદ ભાગે
હા હા હા હા એ પણ
હા પછી ભીમ લડ્ડુ ખાઈ લ લાડવા ખાઈ લ અને તેનાનંદર તાકાત આવી જ તો ભાગે અને રાજુ ને જે ચીટણી એલે કીડીઓ ક દે ને બધુંમાં તું તું એ મને ક્યું હવે જો હું તારા સાથે શું કરીશ પછી ર કડીને ભાગી જાયના પપ્પા પાસે પાપા પાપા મને કીડી એ કઢ લીધું
હા હા ને એ પણ બહુ જ મસ્ત એપિસોડ હતું અને ખબર પેલું પણ સારું હતું ને ચોકલેટ આઈલેન્ડ માં એ લોકો ચ આખો દિવસ આઈસક્રીમ બધું જ ખાય પૂરી જાદુગરની હાથે
હા
અને પછી લાસ્ટમાં પેલું ભીમ આવે અને એલે બહ સરખી તો મજા ચખાવે
હા હા એ પણ છે પછી કાલેિયા વાળું બધા એપિસોડ છે
હા ને એ પણ છે અને એની મવી જે બનાવે એમ આવે તે પણ કેટલી મસ્ત મસ્ત છે હ ને પેલ માયા નગરી વાળું
હા એમ એ નત્રી પછી એલિયન કેટલી બધી એમ મુવી છેની તમને કઈ એમ વધારે ગમે
મને છે ને બે ત્રણ ગમે એક તો કિરમાળા વાળું ગમે ગિરમાળા પછી ઓફ માયાનગરી માયાનગરી પછી ધ સિટી ઓફ થ વાળું કઈ છે ને તે મને ગમે એમ ત્રણ ચાર
એક તો પેલું એલિયન આવી જાય ને ભારત અને બ એલિયન ના ક્રિકેટ મેચોની રમતો થાય છે તે ગમે છે પછી એક કિરમાળા જયારે પહેલી વાર આવે તે પણ ગમે છે એમ તો એ લોકોમાં કિરમાળથી બીક મને બોવ લાગતી પેલા
મને પણ
હા પછી હા બોલો ના બોલો
હમ મખ અને પછી પેલુ ખબર એમ બે સીમ જોડવા લોકો ના પુરમાં જવાનું કો કિડનેપ કરી લઈ જાય પણ એની અંદર જે લોકો એમ સેમ દેખે એ લોકોને જ એન્ટ્રી મળતી હોય એ
હા હા હા હા એમાં ઢોલ બોલું જાય છે એવું જ ને હા હા હા
સીમથી ખેડૂતો ની મદદ લાય છે કાલીયા ને બચાવવા માટે
હમ હમ એ પણ પછી અલીબાબાને ચાલીસ ચોર વાળું પણ મસ્ત હતું
હા નહીમાં ટૂન ટૂન માસીને પેરું અગુવા કરીને ચાલી જાય લોકો પછી દરવાજા ખોલવા માટે ખુલ જા સીમ સીમ પછી બંધ હો જા સીમ સીમ કાલ્યા જોઈ જાય તો અને એક લડ્ડુ ની લઈ જાય તો પછી એને પણ તા મૂકી દે
હમ એના વ્ે થી તો ટુંડ મોસ લઇ જાય પછી લોકોને તેમ કે તું હવે અહંયા અમારા માટે લાડવા જ બનાવશે
હા અને એજ કેટલા બધા એમ એપિસોડ છે જે બહ જ મસ્ત મસ્ત છે
હા એજ તો કેટલા બધા ભાગ છે તે એ પણ પછી એ પણ ખબર જાય ભીમ ને એક દિવસ ન રાજા બનાવે
હા હા હા ખબર એક દ્ર વનમાં ક બહાર જવાનું હોય તો ભીમ ને દેશનો રાજા બનાવીને જાય
હા હા એજ
કેટલા બધા એપિસોડ હતા
પછી પેલું ઢોલ વાળું કે ઢોલ બ મ ઢોલ વગાડ બધાને ભ્રમિત કરી દે પોતાના વર્શમાં કરી લે પછી બધા કેવી રી નાચે છે
હા નહી એ પણ બોવ મસ્ત હતું એપિસોડ પણ મજા આવી હતી મ જોવામાં
એટલે કે એ ટાઈમ ના એ સમયમાં આટલા બધા ભાગો હતા ને કે બધા એક થી એક મસ્ત અલગ એવું ના કે આપને આપણે કંટાળી જવાય એમ મજા ના આવે ના મજા તો બહુ જ આવતી એમાં તો
એ પછી એક એપિસોડ હતું કે બધાના ખેતરમાં પેલો બાગલ સાંડ ઘુસી આવતો
હા હા બધા રાત્રે એમ બહાર ઊંઘેલા હોતા તો બધા બી ને ભાગી જતા અંદર
હા એ એ તો સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગ ના છોટા ભીમ લોકો હતા ને એમાં જરા
હા નાના હતા હતા નને એ લોકો ત્યારે
હા તેજ અને પછી એ અ પેલું ટ્રી હાઉસ થડું રાજ જગ્ગો માટે ટ્રી હાઉસ બનાવતા એ લોકો
હમમ એ પણ મસ્ત હતું
એ તો મને બહુ જ ગમે એવુ કે મસ્ત પાર્ટી વા ને ટ્રી હાઉસમાં એમના
એજ તો પછી પેલું જયારે રાજકુમાર ઇન્દ્રવર્મા હોય તેમના લગ્ન હોય કો એમની બેન ના છોકરી ના ત્યારે પણ પેલું લોકો સજાવટ કરતા બધું જલેબી સમોસા બનાવવા તો એમ કે જરાક અમે સ્વાદ લઈ લએ કેવું છે એમ ખાવા માટે વધારે જ ખાઈ લીધું હોય
હા એ પણ અને એક એ એપિસોડમાં લોકોએ કપડાં પણ પહેર્યા હોય
હા ને તો કપડાં પણ નહ પહેરતા ચાલો એમ આપડી હા આપણી બહુ યાદ ઘરો એમ જૂની હતી તે થઈ ગઈ તાજા ચાલો હું તમને હવે હું પછી કોલ કરીશ
હા હા ચોક્કસ સારું બાય
બાય
હમ